હેલો! કેમ છો? મજામાં છો? હું પણ મજામાં જ છું.
પલે કેમ છે બીજું બધું બસ સાયાદ ચ તમા ઘર કે
અ ક તો શાય છેતી
હમ
કા દુકાન પર? ના ના્યારે ઘરેક છેમાં દુકાન પર જ હમ, મેમ કે ર તો કોઈ તે માઈ દવા પતી ગયલી છે લખીને આપવાની હતી. તો પછી ક્યારે આવો અસ્પતાલ? તમે અગિયાર વાગે આવજોને
ઠીક છે સારું. તો પછી નવા બક બ પટે ગલી છે, તો પછી શું કરું એગ બી દેવાનું ચિફન હ હ, એકબી નથી બધું પચી ગયું છે. એક કામ કરો મે અ બાજુમાં મેડિકલ છે, ને તજા મને ફોન કરજોને મે તમે ત્યા દવા લખી આપુંત્યારે તમે લઈ લેજો અત્યારે પછી તમે અગિયાર વાગે આવી જજો
ચાલો મેં ત્યાં જઈને તમને ફોન કરતો
હા, તજ મને ફોન કરજો એટલે શું તને દવા તમને અપાઈ દવા ઠી છે.
હેલો! ડોક્ટર સાહેબ અ મે મ ગ છું.
ઠીક છે. હા જોય એ ફાઈનેસને એમ કે કે મેનેજરને ચસ ડાયબિટીસનીને હાઈ પાવરની દવા આપે. ઠીક છે આપીતી એમને દવા? હા આપી દવા. એ છે તમે સ અત્યારે ખાલી લઈ જેવાની છે.
એક સેકેન્ડ રયો.
હા તો પછી ક્યારે આવવાના તમે? હ દસ વાગ્યા છેથી કક પછી આવ. એક કામ કરને બહાર સાંજે આવજોને. બરાબર છે. અરે તે માને છે ને અત્યારે પેશન્ટ આવી ગયો છે. તો એ શું એને જોવાનું છે. એનું ઓપરેશન છે એટલે ઠીક છે. કઇ નઈ સાંજે આવા. હા કેમકે એ શું ઓપરેશન એને શું એક્સિડન્ટ થઈ ગયેલો. એટલે ઓપરેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે એલે પછી કેવું તબિયત ખરાબ થઈ જાય. ના ઓપરેશન વધારે આ દવાથી આ ફેર પડશે. હા ઠીક છે સારું.
હા. હેલો.
હા પતી ગયું ઓપરેશન? હા પતી ગયું. ઠીક છે. હ.
હ. એક અડધો કલાકમાં આવતો છું. હા આવોને. આરામથી આવો. એ વાર બધું કામ પછી ગયું છે.
મેમ એમ કહું ત્યાંથી કચોરી લઈ આવ ખાવા.
હા હા એ કરીએ છીએ.
ઠીક એ ચાલે ના બી.
હા સારું. હા.
શું કેતો હતો? મેં કેવું છે બાજુમાં છે એ મેડિકલ વાળાને એક દવા એ પતી ગઈ છે તો અમને તમે ત્યાં જાવને તો એને કેહજો સાયબર ડી થ્રીની દવા આપે. સારું લે આ કેટલા પેકેટ લેવાના છે? આ દસ પેકેટ લઇ આવજો. પૈસા જે હોય ત તમને સાંજા આપી દે. પછી આપડે જીપે કરાવી લે. હારું જે કાંઈ કરે. કઈ ચજ છે છેમાં પેકેજ ઠીક છે ચાલો પહેલા તમે અહીંયા આવો પછી
ઠીક છે સારુ.
તમે દવા લઈ લીધી? હા. તો એને બાઈ પાછી ક દી કઈ નઈ સારું પાંચ તો પાંચ વર્ષ. મહિલા તો સી કેમ કે અત્યારે દવા છે ને બહ જગ્યા મનતી નથી. તાર ઘણા લોકોની તબિયત ખરાબ હોય. તો પછી કાથી લેવા જાવ અમ જતા છે બધા મેડિકલ બંધ છે. પણ બધી મેડિકલ બંધ છે. અરે તો હડતાલ પર છે ને એટલે મેડિકલ બંધ છે.
સારું
હા એ હા એજ ને તો શું હડતાલ પર આમ ક જોવી કેટલા પૈસા ગયા
હાલ ચારસો છે.
કઈ ની તમે ના કચોરીના પૈસા માટે જ તમે નહી આપતા
ટાઈમે
હા તો દવા છે ને ખાલી એક એક મહિના હુ ચાલશે
ચાલે
ના તમારે જીવન પર દવા ની લેવાનું પણ ધીમે ધીમે કેવું તમે ઓછું થઈ જાય એક વાર એક જ વારમાં ખતમ ની વાત થાય કેવું ચાર દવા ચાલતી છે તો આગળ જઈને બે પછી એક થશે પછી પતી જશે. ઠીક છે સારું એમ તો ના ના કઈ ખરાબ નઈ થાય તો દવા તો કેવી તમે ઇમ્યુનિટી માટે જ છે તમમે કેવું તમે હા શુકે તમે ચિંતાઓ‌ વધારે લો કે ની એટલ બીજું તો કઈ ત તકલીફ છે નહી આ તમે ચિંતા લેયા કરોને તબિયત ખરાબ થઈ ને ચિંતા આપડે એટલી બધી કરીએને તો પછી તબિયત બહુ બગી ખરાબ થઈ જાય છે.
તો શું કરું રાજ ચિંતા કરી પણ જવ આ દુકાન દુકાન ચ ચલાવે છે તે ચાલુ ભારુ છોકરાને સેટ કરવાનું જોવાનું બધુ જોવુ પડે એટલે
ચિંતા થઈ જાય બે ચિંતા આવી જ જાય કેમ તમે જો આ દુકાન
છોકરા એટલે કેમ એટલે દુકાન જોઈને બી બધું ચલાનું એટલે પછી
હા પછપતો છું. મેં ઇલેવન્થ માં ઇલેવનથમાં હોય ને તો કોઈ બે લાગે માંગ કરી છે અમે. લગ્ન કરવા છે તને ખબર શે. શું કરે ઈ?
લગન
થમ
ના એ લોકો ચોખ્ખો પછી છોકરો સારો છે, કમાય છે. પોતાનો ઘરવારો છે
ચાય બોલો.
ને ઘરવારૂ બધું છે લોકો ચાપાની ગાડીઓનું છે. એટલે કેવું ચાલે એમ બે લાખ તો બે લાખ સુ કરવું. શોકલી જિંદગી સથી શખે છાવ જોવ.
હા એ વાત તો સાચી છે.
વધારે વધારે નહી મારે. શું કહી શકે સાથે જ પડે. એ પણ તમે દહેજ આપો પડે. પેલા બધું જોઈ લેવુ જું પછ ખબર ને અત્યારે બહ નવા કેસ થાતા હે. કોઈ લોકો તો ફોલ્ટ કે મોટું મોટું બ પછી પાછળથી કપડે આ લોકોને તો કોઈ છે નહી. પછ તમારી છોકરી છે તે એન જિંદગી બગડી જાય.
હા એ તો આખું જોયું જોવા જોયું બેકગ્રઉન્ડ ને અમ તો.
એક કામ કરજો તમે છે ને એમને કીધું કે તમારી ડોક્યુમેન્ટ છેને ઓરિજિનલ એ મને આપો, જો આપે ને તો સાચા સમજી આપેને તો સમજી લેવું.
સારું મે તારી એમને માંગી દું હા.
એમને ડોક તમે ટાઈપા કે? હા જેમ કે જો ભાઈ આ છે ને લાગતું જ છે કે આ ખરાબ છે સારો ની મળે ડોક્યુમેટ ગામમાં કોન આ કેમ કેટલામાં શેરમા છે ડોક્યુમેન્ટો જોયને હમ્મ તમાર સાચી વાત છે, સારું તો કેત મને ચાંગો છે. અરે એમાં શું બધું તમેં આપડ દોસ્તાર છે તેમાં શું જોવાનું. ચાલ પછી સાંજે મલીએ. સારું.